હલો, અવાજ આવે છે?
હા, આવે છે અવાજ.
હા મેં એ માટે ફોન કર્યો હતો કે કાલે કોલેજ તમે આવવાના છો,
હા કોલેજ તો હું આવવાનો જ છે કાલે,
હા તો મેં તમને એમ કેતો હતો કે આપડે વૃક્ષારોપણ માટે જવાનું હતું ત આપડે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ આવતો જ છે તો, આપડે વૃક્ષારોપણ, અ વૃક્ષારોપણ કરવા માટે કોલેજ માંથી આપણે, બોલાવીએ છે તો આપડે જવાનું છે તો તમારો શું વિચારશું,
આ તમે તમે કીધું તો હું નહી આવીશે એવું બને કે, અ પર્યાવરણ દિવસ તો આપડે, ઉજવવા જ પડે આ પર્યાવરણને આપણને આટલું, આપ્યું છે, તો આપડણે પર્યાવરણ માટે નની કરશું તો કોના માટે કરીશું.
બરાબર વાત તમારી સાચી છે પર્યાવરણ આપણે જીવનમાં એટલ આપ છે કે ઓક્સિજન આપે છે અને તેનાથી ઘણા, અ ઘણા માણસોને ઓક્સિજન મળે છે ને તેમને જીવન મળે છે. એટલે પર્યાવરણ આપણને જીવન માં આપને, ખુબ જ ઉપયોગી ઉપયોગી છે એટલે આપડે વૃક્ષારોપણ, ઘ ઘણી સંખ્યા ના પ્રમાણમાં કરીશું ને તો આપણને, ફ્યુચરમાં આપણને કઈ મુશ્કેલી ન ની નડશે.
હા તો કઈ નઈ એવું હોય તો આપડે જઈશું એવું હોય તો વૃક્ષ આપડે એટલે આપડે વૃક્ષ લઈ લઈેશું.
ને આપડે વૃક્ષ લઈ લઈને અલગ અલગ જગા પર જઈને રોપી દઈશું એટલે તેનાથી શું, શું થશે કે આપડે એવી જગા પર રોપિ કે જેને જાય એને પાણી મળતું રે ખાદ મળતું રે એને એ ફટાફટ એટલે ઉગે, કેમ કે એ કવી ને કે એક ઝાડ એ હજાર વ્યક્તિને જીવન આપે છે આપડે કહીયએ ને કે, એક વૃક્ષ હોય તે શું હજાર વ્યક્તિને જીવન આપીને, એટલે આપ નીવડે છે આમ આપણા જીવનને એક પ્રમાણે નીવડે છે તે આપડે પર પર્યાવરણ ને પણ એ ચોખ્ખું કરે છે જે વધારે પ્રદુષણ હોય, તે તેને એટલે અટકાવે છે. તો તમારો વિચાર સારો છે તો આપડે કઈ નઈ આ આયોજન કરીએ એવું હોય તો.
હા એ વાત તમે સાચી કીધી કે પર્યાવરણ આપને, ખુબ જ ઉપયોગી છે તો આપડે, કાલે આપડે કોલેજમાં જવાનું છે તો આપડે, તો વૃક્ષો લઈને આપડે એવા એવા જગ્યાએ આપડે વૃક્ષ રોપીશું કે, જેમને તમે કીધું તેમમ ખાદ મળે. જે વહેલી વહેલીગ ઉગે છે ને એમ, તો આપડે જઈશું કાલે.
હા ને મને એટલે અમારા સ્કૂલ જ્યાં હું ભણતો ને, ત્યાંથી પણ મને ઇન્વાઈટ આવ્યો છે કે આમ વૃક્ષારોપણ અમે આયોજિત કરવાના છે તો, એટલે તમે આવશો ત મેં કીધું હા, તો મેં એટલે આપડે પેલા કોલેજ નું વૃક્ષારોપણ ક કરીને, પછી આપડે જ્યાં જં સ્કૂલ માં આપણને બોલા બોલા બોલાવ્યા હશે ને તો આપડે જઈશું.
હ આપ માટે આપડે પર્યાવરણ દિવસ છે પર્યાવરણ અ દિવસ છે તો આપડે આપડો ટાઈમ કાઢીને આપડે વૃક્ષો વાવા જોઈએ જેથી, આવનારું જીવન સરળ બને ને એવું છે કે આપણે જીવનમાં આ વૃક્ષો આપણને ખુબ જ ઉપયોગી નીવડે છે ને આપડે નાનલે થી ઝાડ ઉગીયી છે તો આપને ફળ, ફૂલ છાયા ને એ બધું આપે છે જેમાં છાયામાં આપણને આરામદાયક આપે છે. પછી ફળ છે જે આપને બહ ખોરાકની અ ઉપયોગી ખોરાક તરીકે નીવડે છે. તો તમારો વિચાર શું છે આ આપ વૃક્ષારોપણ દિવસ દિવસે?
હા મેં તો ચોક્કસ આવીશ. ને હમણાં તો શું કે એટલા લોકો પેલા થઈ ગેલા છે કે પોતાનું કામ કરવા માટે, બિલ્ડિંગ બનાવવા માટે એટલે ઝાડવા કાપી નાખે છે તેને તેને પર આપણે કઈ એટલે ચર્ચા કરીશું, ભાષણ આપીશું. કે આવું અટકાવવું જોઈએ કે વૃ સન ની કપાઈ તેના માટે આપડે એક એટલે આપણેે સંશોધન કરીશું અને આપણે એક ભાષા ભાષાંતર આપી સુતા જઈને ભા તે લોકોને એમ લાગશે હા કે જીવનમાં જળવાનું હું વૃક્ષનું હું મહત્વ છે. તે તેલો, તે લોક ને આવું વિચાર આવશે કે ઝડું કાપવા ના જોઈએ કેમ કે એક વૃક્ષ કેય ને કે કેટલું પ્રદુષણ અટકાવે છે એ લોકોને વિચાર આવશે. કે એક ઝાડ કાપવાથી કેટલા વ્યક્તિ નું જીવન ખરાબ થઈ જાશે અને જે પશુ પક્ષી તે પણ ગાયબ થતા ચાઈલા છે એટલે આપડે તમારો વિચાર પર સારો છે આપડે વૃક્ષ જેટલા રોપીશું તેટલું સારું પડશે એમ.
હા એમાં એવું છે કે આપડે જેમ વૃક્ષો વધારે વાવશુ તેમ આપણને આ અ ઉપયોગી નીવડે છે. આવડે હાલમાં એવું છે કે લોકો અ વધુ પૈસા કમાવા માટે કં કંપની ઉભી કરવા માટે કેટલાક અ બ અબજો જમીનમાં આ વૃક્ષો કાપી નાખે છે જે તેમને વધુ પૈસા કમાવા માટે પેલું કરે છે. પરંતુ તેમનું જે જીવન માટે પૈસો જરૂરી નથી. આપડે જીવન માટે ઓક્સિજન જરૂર છે, ઓક્સિજન માટે આપને ઓ ઓક્સિજન સેનાથી મળે સે આપણને વૃક્ષ ક્ષોથી જ મળે છે એટલે આપણે વધારે વૃક્ષો વાવો જોઈને આપને આપણા દેશને ખુબ જ ગ્રીન એ ગ્રીન વોલ બનાવવો જોઈએ. તમારો વિચાર શું છે આ વાત પર?
આ વાત પર તમારા વિચાર એકદમ સારો છે, તમારો વિચાર જોઈને એમાં લાઈગુ કે તમે બી એક મતલબ એકદમ વૃક્ષને મહત્વ આપો છે મને એટલે એવું લાગતું કે વ્યક્તિ કેવા હોય કે જાડવાને કાપી નાખે છે લોક ને વિચાર નથી આવતો કે જેમ કે એક આપણને ઝાડવુ કાપ્યુ તો કેટલું નુકસાન થાય એવું વિચાર નથી આવતું. એવા જ મેં તમારો વિચાર પણ સારો છે કે આપડે વૃક્ષ એટલે કાપવાથી અટકાવશું ને વુ વૃક્ષ જેટલું વાવશું તેટલું પર્યાવરણ સાથે સાથે બધા વ્યક્તિનું જીવન પણ સુરક્ષિત થશે ને પર્યાવરણ પણ સુધરશે. જે બધું પોલ્યુશન થાતું છે. ને હમણે કા પ્લાસ્ટિક નું પ્લાસ્ટિક નું ઉત્પાદન વધારે બધા કરતા છે. તેના પર પણ આપણે ચર્ચા કરીશું, અને અટકાવીશું એને પણ.
એ વાત બી છે. આપણે અન જેમ આપણે હાલમાં આવડે આ વર્તમાનમાં આપણેે જે આપણેે વૃક્ષો વાવીશું તે આવ આ તે આપ તેઓ તેનો ઉપયોગ આપણે આવનારી પેઢી કરશે, તો આવનારી પેઢીમાં તો આપણે એક એવા વૃક્ષો વાવવું જોઈએ કે જે એ લોકને સરળ અહ જીવન જીવવામાં સરળ પડે ને એ તેમને ઉપયોગી નીવડે સે.
હા. કેમ કે વૃક્ષ એ કેઈ ને કે વૃક્ષ આપણું જીવન છે જળ એ જીવન છે આપણે કહીએે છે, પણ વૃક્ષ પણ આપણું જીવન જ છે એક. કેમ કે, જળ તો જીવ, જળ તો જીવન છે જ, પણ એના સાથે-સાથે વૃક્ષ ન હોય તો આપણું તો જીવાવાનું મુશ્કિલ થઈ જશે.
હા એ વાત બી તમારી સાચી છે. મન તો વૃક્ષો બહુ જ ગમે છે. તમને તો તમને ગમે છે કે નહીં?
હા મને પણ વૃક્ષ બહુ ગમે છે. મેં હમણે તમારી સાથે વાત કરતી તી તે વૃક્ષ નીચે બેસી ને જ વાત કર તો છે કોલ પર.
હા એ વાત તમારી સાચી છે. વૃક્ષ નીચે આપણે બેસીને વાત કરવાની કંઈ અલગ જ મજા કે તેમાં અહ એક આ અ અનેક એવો આનંદ મળે છે આપને.
હા. એટલો ઠંડક હમણે આ લી લીમડાના નીચે જયારે બેસુ ને તો આવું લાગે શીતળ શી એકદમ શી તળ ઠંડુ લાગે છે એકદમ. મન પણ શીતળ થઈ જાય છે.
હા એ વાત બી છે. આ-આ વૃક્ષોમાં બી અનેક એવી વિવિધ પ્રકારો ના હોય છે, કે લીમડો છે, આંબો છે, પીપ ળી સે. અનેક જાતના વૃક્ષો હોય છે, તો આપણે અહ અલગ-અલગ વૃક્ષો આવીને આપણાં દેશને ગ્રીન વલ્ડ એવો બનાવવો જોઈએ, જેથી આપણને ઉપયોગી નીવડે છે, ને ઓક્સિજન બી મલે છે તો આપણને સારું કહેવાય છે એવું. તો પરંતુ આજ ના લોકો કેવા છે કે વૃક્ષો અહ વધુ પૈસા કમાવવા માટ ટે અહ વૃક્ષોનું શોષણ કરે છે.
હા, તે પણ તમારી સાચી વાત છે. તો કાલે આપણે એટલે કાલે કંઈ નહીં, કાલે પાંચ જૂન છે તો આપણેે વૃક્ષ રોપણ કરીએ
હા. કોલેજ માંથી આપણને આ કોલેજ માંથી આપણને અહ કહેવામાં આવ્યું છે કે આપણે વૃક્ષ લઈને આપણે એ અહ-અહ વૃક્ષ લઈને આપણે એવી જગ્યાએ રોપણ કરવાનું છે. અલગ-અલગ વૃક્ષોનું રોપ પણ કરવાનું છે. તો હું તો વૃક્ષ ઘરેથી લઈને જ આવવાનો છું. તમે શ તમે શું કરવાના છો?
હા. ને હું પણ વૃક્ષ લઈને જ આવીશ. ને રેલી કાઢીએ આપણે તમે કેઈ તો.
હા ચાલે. વિચાર સારો છે અહ કે આપણે બધા વૃક્ષો એક-એક-એક-એક લઈને રેલી કાઢીએ તો આ બધાને ઉત્સાહિત થાય ઉત્સાહિત થશે ને આપણને જોઈને બીજા બી પ્રેરિત થશે કે હા આપણે બી વૃક્ષો પવું જોઈએ તમારો શું વિચાર છે એમાં
હા મારો વિચાર તો ચોક્કસ છે. હ હું તો મારા પેલું ઘરમાં બાગ એટલે ઘરના બાજુમાં બાગ છે. તેમાં તેમાં પણ ઝાડવા બહ મસ્ત મસ્ત રોપ્યા છે આંબો છે. પછી આ લીમડો છે એવા ઝાડ રોપ્યા છે. ન હું તો ઝાડવા સાથે પેલાથી જ ના નાને નાનો ત્યારથી જ જોડાયેલો છુ.
હા આપણે એવું કેહેવાય ને કે આપણું બાળપણ જે વૃક્ષોથી પ્રેરાયેલું છે કે આપણે મોટા પણ આમ વૃક્ષોથી જ થયા છે કે આપણું જીવન જ જીવન આપણું જીવન કે બાળપણ ના બાળ બાળપણથી આપણે યુવાની સુધી અ મોટા થયા છે તે આપણે વૃક્ષો નીચેથી જ આપણેે મોટા થયા છે તો આપણે વૃક્ષો માટે કઈ કરવું જોઈએ.
હા. તમે કહ્યું છે તો હું ચોક્કસ આવીશ કાલે આપણે કોલેજ જઈશું પેલા એટલે ઝાડવા વૃક્ષ લઈને ને પછી આપણે વૃક્ષારોપણ કરીશું.
હા મેં તો આંબાનો આ આંબાનો વૃક્ષ લાવવાનો છે ને બીજું તો જમરૂકનો ઝાડ લાવવાનું છે તમે કયું કયું ઝાડ લાવશો.
તો હું લીમડો લાવીશ ને આ પેલા આપણે કે ને ખજૂરીનું ઝાડ પણ લઈ આવીશ ને જાંબુનું ઝાડ પણ લઈ આવીશ. કેમ કે જેટલા નજીકમાં આપણેે એટલે ફલ ફ્રૂટના ઝાડવું રોપીશું ને એટલું આપણને ખાવા માટે પણ મળશે. ને આપણા હેલ્થ માટે હેલ્થ માટે પણ સારું રહેશેને, પર્યાવરણ માટે પણને પર્યાવરણને બી સારું રહેેશે.
હા મતલબમાં કે આપણને વૃક્ષો અનેક રીતે ઉપયોગી છે, ફળ આપે છે. છાયા આપે છે, ઓક્સિજન આપે છે. આપણે જીવનમાં કેટલું સરળ ઉપયોગી જીવન બનાવે છે.
હા. કાય નઈ કાલે હું હા આપણે એવું હોય તો આપણે જઈએ વૃક્ષ લઈને, ને આપણે રોપીએ.
હા કાલે આપણે કોલેજમાં જઈશું, ને આપણે વૃક્ષારોપણ કરીશું. તો આપણે કાલે મલ મળીશું.
ચાલો- મળીયે કાલે આપણે.